કેમ છો?
મજામાં. અહ તમને અહ હવે સરકારે ઘણી બધી અહ યોજનાઓ ક કરી છે તે તમને ખ્યાલ છે ખરો? મને થોડું જણાવજો ને.
કેવું છે કે બેંકમાં પણ ઘણી બધી યોજનાઓ છ એય અને પોસ્ટ ઓફિસમાં પણ ઘણી બધી યોજનાઓ છે હવે તમે પોસ્ટ ઓફિસમાં તો તમે સાંભળ્યા જ હશે મંથલી ઇન્કમસ્કીમ તો મંથલી ઇન્કમસ્કીમમાં કેવું હોય છે કે તમારે પૈસા મૂકવાના પાંચ વર્ષ માટે ને દર મહિને તમને અઅ થોડું વ્યાજ એ લોકો આ એમાં ક્રેડિટ થયા કરે તમારા પોસ્ટ ઓફિસના સેવિંગ્સ એકાઉન્ટમાં ને પછી એમાં તમારે ખાલી મિનિમમ બેલેન્સ પાંચસો રાખવું પડે છે. ને પછી તમે ઉ પાડી શકો દર મહિને એવી રીતે તમે પંદર લાખ સુધી જોઈન્ટ એકાઉન્ટ તમારા સન કે ડોટર કે કોઈ હોય જેના સાથે જોઈન્ટ રાખતા હો તો તમે પંદર લાખ મૂકી શકો ટોટલ બધી એમઆઈએસ મળીને ને તમે જો સિંગલ જ કરવું હોય નાની વાત કરું તો એમાં કેવું છે એમાં એને જેટલી ભી વાર ખોલાઈશ ખોલવી હોય તેટલી ખોલાવાય એવું નથી કે પંદર લાખ ભેગા થઈ ગયું ટોટલ થઈ ગયું તો તમારે અઅ પતી ગયું પણ એમાં તમે કેટલી ભી મૂકી શકો સિંગલ, જોઈન્ટ પાછી તમારે બીજા છોકરાઓની મૂક કોઈ હોય તો એ રહે પાઈ તમે જો સિક તો સીનયર સિટીઝનસ કીમ પણ આ પછી એવી તે છોકરાઓ માટે તમને યોજના કહું તો પીપીએફ યોજના છે. તેમાં પંદર વર્ષ રાખવું પડે લોગીન પછી નાની બાળક હોય બાળ-બાલિકા હોય ઘરે તો એના માટે તો સૌથી મસ્ત બનાવે છે સુકન્યા સમૃદ્ધિ યોજના તે એ એમાં કેવું છે. કે તમે છોકરીના માટે થોડા થોડા મૂક્યા કરો વર્ષની લિમિટ હોય છે દોઢ લાખની. પણ તમે મૂક્યા કરો. તો એમાં સારું વ્યાજ આવે જે એને લગ્ન કે ભણતરમાં.
હમ્મ હા બરાબર.
તમે કોઈ સાંભળી છે કોઈ યોજના જેમાં તમને ઇન્ટરેસ્ટ અવું કઈક તો એ મેં તમને સમજાવું.
એટલે પેલું આપડે ઉમરવાળા માટે અ જે સ્કીમ છે એ એને માટે જાણવું છે અને અ વિધવા સહાયને માટે સ્કીમ જે કાઢી છે ને. એ માટે મોદી સરકારે જે કાઢી છે ને એ જાણવાનું હતું, આ બધું તમે બતાવ્યું એમાં પ વ્યાજ સારું મળે કે અ ચાલે આપણે રો પૈસાનું રોકાણ કરી શકીએ.
હા એટલે એકદમ તમને શેર માર્કેટ ને મ્યુચ્યુઅલ ફંડ જેવા અ તો અ ના મળે કેમકે એમાં રિસ્ક બી એટલો ખરો હોય પણ આમાં ફૂલ તમારા પૈસા સેફ રહે એટલે તમને ફિક્સ વ્યાજ જે એ લોકોએ આ કીધેલું હોય. તેટલા પર્સન તો મલે જ. હવે મેં તમને કીધું. સિનિયર સિટીઝન વાળું એમાં આઠ પોઈન્ટ બે આઠ પોઈન્ટ એક હોય તો એ તમને મળે જ, પણ એમાં એમાં સારું છે કે ત્રીસ લાખની લિમિટ છે તો તમને તમે જો ભેગા કરીને ત્રીસ લાખ જો મૂકો તો તમને દર ત્રણ મહિને બાસઠ હજાર રૂપિયા આવે તો એ તો ઇનફ છે આપણા માટે દસ પંદર હજારમાં તો ઘર સારી રીતે ઘરનો સામાન આવી જાય. બીજા બચે તે પાછા રીઇન્વેસ્ટ કરવાથી એ પન થાય. પછી તમે વિધવા સહાય વાલો કીધું એમાં તો કેવું છે કે એમાં આવકનો ડાખલોને એવું બધું થોડું જોએ એટલે એ અ થોડું તમારે ટેકનિકલ પૂછવું પણ પડે, કેમકે એમાં કેવું તમારા ઘરે કોઈ છોકરાઓની આવક વધારે હોય, તો તમે એમાં ફસાઈ શકો, એટલે એ તો તમારે પ્રોપર પૂછીને જ કરવું પડે.
હાં અને મેં તો પેલું પણ સાંભળ્યું છે. કે અ ઘર આપડે બાંધું હોય, તો પણ આપણને અ લોનને સરકાર તરફથી અ સબસીડી મળે છે, એ વાત સાચી છે?
હા એ જ, એમાં જો તમે લેડીસનું નામથી ઘર લેવ ને ક તમારા નામથી ઘર લેવો ને તમારું જો પેલ્લુ ઘર હોયને તો તમને દોઢ લાખ સુધી કે એક લાખ એંસી હજાર સુધી સબસિડી આપે છે, જે થોડા વરસમાં તમારા એક પેલાં ડાયરેક્ટ લોન એકાઉન્ટમાં જ ક્રેડિટ થઈને તમારો પ્રિન્સિપલ માઇનસ થઈ જાય, એટલે તમારે એટલા ઓછા ભરવાના રેય લોનમાં પછી, એવી તે બીજી પન ઘણી યોજના છે સરકારની, હવે છોકરીઓ માટે બીજી પણ યોજના છે જે પણ એક કેવું ઓછી ઈન્કમ વાલાને જે એકદમ જ ઓછી ઈન્કમ હોય ને બે લાખ થી અંદર વરસની તેવાના માટે જ હોય છે એ યોજનાઓ બધી ઘણી.
હા અને અ જે અ પ્રેગ્નન્ટ વુમન હોય એમને માટે બી અ અ યો આરોગ્ય વાળા અ સુવિધા આપે છે, એ પણ સરકારની જ યોજના છે ને!
હા એ મમતા કાર્ડ વાલી યોજ્ ના છે, તો એમાં કેવું કે એ લોકો છ અજાર રૂપિયા આપે અ એમના સહાય માટે ને જે શિશુ આવે બાળક એને ફ્રીમાં બધી વેક્સિન આપે છે જે જરૂર પૂરતી હોય તે વાલી.
તો આપડે સરકારી. મા જો ડીલીવરી થાય તો પૂરે પૂરા પૈસા મળે એ વાત સાચી કે ખોટી.
નાઈ એ તો ખોટી એવું તો કશું નહી, એવું તો કઈ ઓછા થાય ખાલી પૈસા એવું પૂરા પૂરા પૈસા તો નહીં આપે તમે ગવર્મેન્ટ એમ્પ્લોય હોય કે કોઈ બી હોય તમને પૂરા પૈસા તો નથી આપતા લોકો ઓછા લેશે પણ પૂરા તો નહીં આપે. એ તમને પેલું જે અ માફ થઈ જતી તો આયુષ્યમાન કાર્ડ કહેવાય.
આયુષ્યમાન કાર્ડ કવાય અને મમતા કાર્ડ ની વ્યવસ્થા બી અ કરી જ આપી છે સરકારે. બરાબર. અને અ આપણેે વીમાને વીમામાં રોકાણ કરીએ અ કે પછી બેંકમાં રોકાણ કરીએ. એ પણ સર
હા એ એમાં બેંકમાં તમે. ગવર્મેન્ટ બેંક એસ બી આઈની એમાં રોકાણ કરો તો એસ બી આઈનું થોડું ગવર્મેન્ટ રિલેટેડ ગણાય, પણ કેવું બીજી બધી બેંક પ્રાઇવેટ ગણાય એમાં પણ યોજનાઓ ઘણી ગવર્મેન્ટની બીજી પણ છે એમ કે ગ ઘણી પ્રાઇવેટ ગવર્મેન્ટની બી યોજનાઓ પણ છે અને બીજી પ્રાઇવેટ યોજના પણ છે, જેમાં તમે થોડા ફાયદા માટે મૂકી શકો પૈસા.
હા અને આપડે એ એલ આઈ સીમાં બી પૈસા રોકાણમાં કરવું હોય તો કરી શકીએ, એમાં પેલું જીવન અક્ષય ને એવું હોય તો પેલા તો વ્યાજ ઘણું હતું. પણ હવે વ્યાજ ઓછું થઈ ગયું પણ તો બી
હા એ એલ આઈ સી તો સેફ જ છે.
હ, અને આપડે પછી, જે નોમીની નામ રાખ્યું હોય. એને પૈસા મળી જાય.
હ, એ વાત બરાબર. મા મેં પણ એલ આઈ સી પોલિસી તો સેફ સાઈટ થોડી રાખી મૂકેલ છે. કે કંઈ જરૂર પડે કે કોઈ વાર સરેન્ડર કરીને પૈસા મલતા અય તે રીતે કામ લાગી જાય. બીજી ઘણી પ્રાઇવેટમાં બી યોજનાઓ આવે છે. કે તમે થોડા થોડા પૈસા ભરો. તો તમને ત્રણ વર્ષ પછી, વર્ષે થોડા પૈસા આવે, જેનાથી મંથલી ત્રણ હજાર, ચાર હજાર જેવી ઈન્કમ આવયા કરે. તો એ તમે એ રીતે તમારો લાઈટના બિલના ખર્ચાને એવું પણ નીકળી જાય, એવી પણ યોજનાઓ આવે છે. એ ગવ ગવર્મેન્ટ નથી, પણ એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ, કે બધી વસ ગવર્મેન્ટ યોજનાનો જ લાભ લેવો જરૂરી નથી, બહાર બીજી યોજના ટ્રાય કરીને તમે એનું પણ શીખીને થોડું કરી શકાય. એમાં ખાલી થોડુ પ્રીમિયમ વધારે હોય. પન તમને ફાયદો તો રેય એમાં પન
હ, એ જેવું કે અ શહેરમાં રોકાણ કરવાનું. પછી, શેર લે વેચ કરીને કમાવાનું, અ આપણેે મેચ્યુઅલ ફંડ માં બી પૈસાનું રોકાણ આપણે કરી શક. કે,
હ, એ જ એટલે એમાં કઈ એસ આઈ પી તમે કરો તો એમાંથી તમે કમાઈ શકો થોડું એ રીતે. તમે અ ફિક્સ ભેગા ભેગા કર્યા કરો, થોડા થોડા થોડા થોડા કરીને, તો લોન્ગ ટર્મમાં ઘણા તમને મળી શકે.
હ, બરાબર છે. અને બીજું કઈ ખ્યાલ હોય તો જરા જણાવજો ને.
હ, બીજું પેલું બીજું એન પી એસ કરીને પણ છે. એક નેશનલ પેન્શન સ્કીમ. તો એમાં કહું, જે ગવર્મેન્ટ એમ્પ્લોય હોય, કે કોઈ જે કંપનીમાં એ સુવિધા હોય, તો એ લોકોમાં એ લોકોને ડાયરેક્ટ મળે છે. પણ, આપણે પણ ખોલાવવું હોય તો એ ખોલાવાય, તો એમાં કહું, એ રિટાયરમેન્ટ ફંડ જેવું છે. એમાં થોડા થોડા તમે ભરતા જાઓ, તો એ પેન્શન ફંડ જેવું તમારું ભેગું થીયા કરે, ને તમે સાઠ વર્ષના ને એવા થાવ ને તો, તમને એ પૈસા દર મહિને થોડા થોડા માલ્યા કરે. એટલે કેવું કે તમારે બીજું ટેન્શન ના રેય. કંઈક
હ, અને આપડે જે એચ ડી એફ સી માં અ પોલિસી હોય, એ બધા એ બધી પ્રાાઈવેટ કહેવાય. હ એ બધી ગવર્મેન્ટ ના કહેવાય.
હ, એ બધી પ્રાઇવેટ કેવાય.
હા એટલે, આપણે એમાં પૈસાનું રોકાણ કરી શકીએ. ને આપણને અ મળે ખરું. જ્યારે આપણે પેલું વિમાને એવું પણ ઉતરાવીએ, તો તેમાં પણ અ પેલું હેલ્થ પોલિસી હોય તો એ તે પણ આપણને અ ભલે આપણે પેલા પૈસા કાઢવા પડે, પણ પછી અ ગવર્મેન્ટ તરફથી પૈસા પાછા આપણને મળે તો ખરા જ.
હ, એ સાચી વાત છે. હેલ્થ પોલિસી તો હોવી જ જોઈએ. ને એ તમે ના હોય તો, એ સૌથી પહેલાં એ જ પોલિસી લેવાય ને પછી, ટમ ઈન્સ્યોરન્સ લેવાય. તો એમાં કેવું છે, કે હેલ્થ પોલિસી તમે રાખો ને, તો કોઈ વાર કેવું, તમે પ્રીમિયમ તો પાંત્રીસ ચાલીસ હજાર કે કોઈની ઉંમર ઓછી હોય, તો ઓછું આવે. પણ, એક સાથે જ્યારે ખર્ચો આવે ને, તો એ એ લોકો ભરી દે. તે રીતે આપણને થોડા પૈસાનું ત્યારે ટેન્શન ના રેય. પછી, ટમ ઇન્સ્યોરન્સનું બી કેવું છે, કે કે બધા કે એમાં જીવતા હોય તો કંઈ મલે નહીં. પણ, એ બહુ કામનું છે. ત અમે ટમ ઈન્સ્યોરન્સ આજે એક કરોડનું લવ ને તમે એમ દ બે ત્રણ મહિના, કે વરસમાં એક્સપાયર થઈ ગયા, તો તમારા ઘરવાલાને એ આખા એક કરોડ રૂપિયા મળી જાય. તો એ એ લોક કોને કેટલું સારું રેય, કે એ લોકોએ કંઈ લોન લીધેલી હોય, તો એ ભરાઈ જાય. આખા, છોકરાઓનો ખર્ચો નીકળી જાય, એ રીતે ઘણું સારું પડે. તો એ એલ આઈ સી ને એ બધાનું લેવા કરતાં એ પહેલાં લેવું જોઈએ.
હ, અને છોકરાઓને આપણે બહાર ભણવા મોકલીએ, તો એને એ એમાં બી આપણને બેંક લોન તો આપે જ છે. એટલે છોકરાઓનું અ ભવિષ્ય ત્ય સુધરી જાય કે, બારના દેશમાં કેનેડા કે, અમેરિકા કે, જર્મની કે, કશે બી આપણે છોકરાઓને ભણવા મોકલાવી શકીએ.
હ, એ બી એ તો સાચી વાત છે. ‌એ લોકો સ્ટુડન્ટ લોન આપે છે. તો એમાં કેવું હોય છે, કે સ્ટુડન્ટ જાતે કમાય ને પછી, એ જાતે ભરી શકે. એ રીતે જ લોન રાખવાની એટલે એ લોકો પોતાના પગ પર ઊભા રહીને જાતે જ ભરી જાય. ને આપણે એ પર બર્ડન ના રે. થોડું આપણે મદદ કરવાની બી જી બધુ પણ આ એક સારો ઉપાય છે.
હમ બરાબર. ચાલો સરસ, તમે મને જાણકારી મળી. આ બધી વ અ વસ્તુ મને તો થોડી ખબર જ નતી ને તમે મને સમજાવ્યું.
સારું ચાલો. પાછા મળીશું આવજો.
આવજો.